હલો.
કેમ છો તમે?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું, આ અત આજકાલ દિવસે મને નોટિસ કર્યું છે કે આપણા મોટા ભાગનો સમય ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જતો રહે છે, મને લાગે છે કે સોશિયલ મીડિયા એકદરે આપણા માટે ખરાબ સાબિત થઈ રહ્યું છે.
અરે હા આ તો તમે એકદમ સાચી વાત કહી છે, તમારી વાત અમુક સાચી પણ છે પણ મને લાગે છે કે એના ફાયદા, પણ હોય ઘણા હોઈ શકે છે આપણે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠ- ઠલા હોય આપણે લોકો સાથે સરળ થી જોડા શકીએ છીએ.
એ વાત તો તમારી સાચી કે આપણે જોડા શકીએ છીએ, પણ એ કનેક્શન કેટલા સાચા હોય છે લોકો ફક્ત પોતાની જીવનની સારી બાજુ જ બતાવે છે, જેના લીધે તે બીજા લોકો લ લઘુતા ગ્રંથિ અને નિરાશા અનુભવે છે.
હા એ દેખવડા એ દેખાવડાથી અહ તો તમે વાત સાચી અને ચોક્કસ કરી છે, પણ બીજી બાજુ પાસું જો કલાકારોના આના લીધે મફતમાં એક મોટું પ્લેટફોર્મ મળ્યું છે. એમના બિઝનેસ માટે તો આ એક આશીર્વાદ જ છે.
હા બિઝનેસ માટે ચોક્કસ સારું છે પણ યુવાન નોની માનસિક સ્થિતિ નું શું? રાત્રે મોડે સુધી સ્ક્રોલ કરવાથી ઊંઘ બગડે છે, અને ડિપ્રેશન ના કેસ પણ વધી રહ્યા છે. આ નુકસાન તો બહુ મોટું કહેવાય.
હા. એ વાત તો તમે સાચી કહી. માનસિક સ્વાસ્થ્ય પર થતી અસર ચિંતાજનક છે, એમાં કાઈક શંકા નથી, પણ એના માટે પ્લેટફોર્મ કરતા આપણો પો આપણે પોતાની જાત પર કાબુ વધુ અહ રાખવું વધારે એ હોય છે, અને વધુ જવાબદાર નથી આપ આપણેે જ નક્કી કરવું જોઈએ છે કે આપણે કેટલો સમય વાપરવું હોય ફોન, કા તો ઇન્સ્ટાગ્રામ કા તો પછી સોશિયલ મીડિયાની એપ હોય છે તે.
હા એ તો સાચી છે, પણ એ લો લોકોની એપ્લિકેશન એવી રીતે જ ડિઝાઇન થયેલી છે કે તેમનું તે વ્યસન થઈ જાય. એકવાર રીલ્સ કે શોર્ટ્સ જોવાનું શરૂ કરો એટલે કલાકો ક્યાં જતા રહે એ ખબર જ નથી પડે.
તમારી વાત સો ટકે સાચી છે. એમનું આમ કેને કે અ અરોગીધમ આપણને, ઝળકી રાખે છે પણ આપણે સ્ક્રીન ટાઈમ લિમિટ સેટ કરીને અથવા, બિનજરૂરી નોટીફી ફિકેશન બંધ રાખીને આ વ્ય સાની, બ બની શકીએ છીએ.
હા એ ઉપાય તો સાસ સારો છે. પણ ફેક ન્યૂઝ વિશે તારું શું કેહેવું છે? સોશિયલ મીડિયા પર કોઈ પણ અફવા આગની જેમ ફેલાઈ જાય છે. જેનાથી સમાજમાં મોટું નુકસાન અને અશાંતિ થાય છે.
ફેક ન્યૂઝ ફેક ન્યૂઝ તો આપણે બોલીએ તો ખરેખર એક બહુ મોટી સમસ્યા છે, અને ત્યાં તે ત્યાં પ્લેટફોર્મની, જવાબદારી આવે છે કે જો કે આપણે પણ જાગૃત નાગરિક તરીકે કોઈ મેસે જ ફોરવર્ડ કરતા પહેલા તેની સત્ય, ચકાસણી કરવી કરવાની ટેવ હોવી જોઈએ આપણે કઈ પણ મેસેજ આપણે તરત જ બીજા લોકોને ફોરવર્ડ ના કરી દેવું જોઈએ આપણે પેલા એની, ચકાસણી કરવી અને પછી એને લોકોને ફોરવર્ડ કરવું.
એ તો તમને બહુ સાચી વાત કરી, પણ લોકો એટલું જ તો વિતા વિચારતા જ નથી, બસ જોયા વગર ફોરવર્ડ કર્યા રાખે છે, મને તો એવું લાગે છે કે આપડા ડિજિટલ દુનિયામાં કેટલા ખોવાઈ ગયા છીએ, કે આપણની અ આસપાસની જીવત જીવત માણસોથી દૂર થઈ ગયા છીએ.
હા, આ વાત તો તમે સાચી કહી આ મુદ્દો બહુ ઊંડો છે અને ત તમારો ડર પણ સાચો છે. આપડે ઘરમાં બધા સા ને બેઠા હોઈએ, તો એ સોના હ કોઈના હાથમાં પણ ફોન હોય જ છે, આપણે સોશિયલ મીડિયા મીડિયાને આપણો માલિક જ ન બનાવા, દેવો જોઈએ, માત્ર એક સાધન તરીકે વાપરવું જ જોઈએ.
હા એ તો તમને બરાબર કીધું. તે એકદમ સાચી વાત પકડી છે, જો આપણે એને એક ટૂલ તરીકે સમજીને કામ પૂરતો જ યોગ્ય કરીએ, તો એનાથી સારું બીજું કશું કાઈ કાઈ નથી, પણ આ કંટ્રોલ જીવનમાં લાવો બહુ અઘરો છે.
અઘરું તો છે, પણ અશક્ય તો નથી, બરાબર ને આપણે આજથી જ નક્કી કરીએ કરીએ કે રોજના માત્ર એકકે બે કલાક જ સોશિયલ મીડિયા વાપરવો, બાકીનો સમય આપણે પરિવાર, વાચન કે કસરત માટે આપીશ આપો.
હા આ તો એક સારો વિચાર છે તમારો અને મારા અમલમાં મૂકવો જ પડશે, અઅ મને આઅઅ એ વાત કરવી હતી કે અઅ આ બધી ચર્ચામાં આપણે સોશિયલ મીડિયા પર આપણી પ્રાઇવસી અને ડેટા સિક્યુરિટી, અ અ નો ક્યો ક્ ક્યાં ખ્યાલ છે તમારો?
એ હમણાં જો આપણા આ સોશિયલ મીડિયા પર, હમણાં તો ખુબ જ થઈ રહ્યું છે, કે પોતાનું જે આપણું પર્સનલ ડેટા હોય છે જેમ કે આપણું નામ, નંબર, તે ફેલાય રહ્યું છે, અઅ કોઈ હેકિંગથી પછી કોઈ ડેટા થ્રેટિંગથી એનાથી આપણું ફેલાય તો આપણે એનાથી કોઈ પણ સ્ટેમ મેસેજ આવે છે કા તો કોલ્સ આવે છે આપડે એને, રિપ્લાય કરવું નહી, અગર હમણાં તો એ પણ આવ્યૂ છે કે તમે કોઈ કોઈ સ્પેમ કોલ્સ આવે છે તમે કોલ ઉપાડો, તો તમારો બેંક અકાઉન્ટ આખી ડિટેલ્ એ લોકો પાસે જતી રેય છે, અને તમાર બેંક અકાઉન્ટ તરત જ ખાલી થઈ જાય છે, તો આપડે એ બધી વસ્તુથી બચીને રહેવું જોઈએ અને આપ સતર્ક રહેવું જોઈએ આપણને જાણકારી હોવી જોઈએ.
હા એ તો તમને બહુ સારી વાત કહી, અને ક્યારેક તો એવું લાગે છે કે આપણે ફોન છુપી રીતે આપડી વાતો સાંભળી રહ્યો છે, આપણે કઈ વસ્તુ ખરીદવા વિશે વાત કરીએ, અને થોડી વારમાં જ ફોન જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર અ એનું એડવર્ટાઈઝમેન્ટ દેખાવા લાગે છે, આ તો બહુ ડરામણું કહેવાય
હા, એને એડવાન્સ અ અલગોરિધમ અને, ડેટા અ ટ્રેડિંગ કહેવાય છે, આ ઉપરાંત સાયબર બુલિંગ, અને ઓનલાઈન છેતરપીડીના કિસ્સાઓ પણ આજે ખુબ જ વધી રહ્યા છે, ખાસ કરીને નાના બાળકો અને યુવાનો માટે આ બહુ મોટું જોખમ ઉભું થઈ રહ્યું છે.
એ તો સાચી વાત છે, એટલે જ હવે શાળાઓમાં અને ઘરમાં પણ ડિજિટલ સાર સાક્ષરતા, વિશે બાળકોને ખૂબ જ શીખવાનું જરૂરી છે, આપણે બધા સમજવું પડશે કે ઇન્ટરનેટ પર શું શેર કરવું જોઈએ, અ અને શું શેર ન કરવુ જોઈએ ને એને સુું સુરક્ષિત રાખવું જોઈએ.
એકદમ સાચું, આપણે આપણી સોશિયલ મીડિયા, એકાઉન્ટની પ્રાઇવસી, સેટિંગ હંમેશા કડક રાખવી જોઈએ, આ અજાણા લોકો લોકો સાથે ક્યારેક જોડાવું ન જોઈએ, આખરે ઓનલાઈન દુનિયામાં આપણી સુરક્ષા આપણા પોતાના હાથમાં જ છે.
હા એ તો તમને બહુ સારી વાત કીધી, અ છેલ્લી એક વાત એ હતી કે અ અ આપણે ફોન ઘરે મૂકી અઆપણે જયારે આપણે રમતા બહાર જઈએ, તો આપણે ફોન ઘરે મૂકીને જઈએ ને
હા, આ તો ખુબ જ સરસ આઈડિયા છે, ફોન વિના આપણે ખરેખર એકબીજા સાથે, સારી વાત અને સમય વિતાવી શકશું, અને રમવાની પણ મજા આવે છે ત્યારે.
હા એ તો સાચી વાત છે, મને લાગે છે કે આપણે ડિજિટલ ડીટોક્સ ની શરૂઆત આ રીતે જ કરવી જોઈએ, કે આપણેઅઅ ફોનનો કમ યુઝ કરવો જોઈએ અને, સોશિયલ મીડિયા પર પોસ્ટ કમ કરવો જોઈએ. અને અજાણ્યા લોકોથી દૂર રહેવું જોઈએ, અને જય્યારે આપણે રમવા જાય કે પરિવારની સાથે સમય વિતાવીએ, તો આપણે ફોનને સાઈડે મૂકીને તેના સાથે સમય વિતાવવો જોઈએ.
હા હું સંપૂર્ણ સેહમત છું તમારી વાતથી, આમ કરવાથી આપડી આંખો અને મગજ બંને સોશિયલ મીડિયાના, ઘોટાળાથી શાંતથીઅઅ શાંતિ અઅઅ મળી શકે છે.
હા એ તો તમને ખૂબ જ સારી વાત સરસ વાત, અને હા આપણે આપણા બીજા મિત્રોને પણ આ ડિટોક્સ ચેલેન્જમાં જોડવાનું માટે, કહી શકીએ છે, તો જ ખરા અર્થમાં મજા આવશે. તો આપણા મિત્રો પણ, ફોનથી દૂર રહેશે.
હા ચોક્કસ, આપડે કાલે ગ્રાઉન્ડ પર બધાને આ વિશે સમજાવીશું, અને સાથે મળીને એક નિયમ બનાવીશું, બરાબર ને.
હા એએકદમ બરાબર.
તો પાકુ, ચાલો હવે તો હું મારો ફોન સાઈ આમ સાયલેન્ટ પર મૂકીને મારું વાંચવાનું શરૂ કરું છું, તમે પણ તમારું કામ બતાવી લો, કારણ કે અગર જો આપણે પાછા ફોનમાં અગર કઈ ઇન્સ્ટાગ્રામ તો સોશયલ મીડિયા એપ ખોલીશું તો આપડો પાછો એક કલાક ક્યાં વીતી જશે આપણને ખબર જ નહી પડે, એના કરતા ફોન મૂકીને તમે તમારું કામ કરો હું હું મારું કામ કરું.
હા એ તો તમને બહુ સાચી વાત કહી આ કરવાથી માઈન્ડ એકદમ ફ્રેશ રહેશે, અ અને આપણે કામમાં પણ મન લાગે, ચાલો ફીર આપણે મળીને વાત કરીએ.
હા ચાલો, જશ કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.